હા બોલો. હા જાલે બીજું તો હું હાલે.
કેમ મોદલે.
હારી હાલે.
હા તે હું આલે તને.
તણે મોજ.
મોઝ જ ચાલે એમને?
હા મોઝમાં હું હાલે?
બધ બસ આનંદ આનંદ.
એવું હે, તમારે આનંદ છે એમને?
બાકી આવી ગેય રીઝલટ હતું ને સરદારદામ માં વારો આવી ગેય.
આવી દઈને એમાં હું? આવી જ દઈને એમાં અહીયાં હું હોય.
હા, તો વિચાર્યું આગળ ભણવાનું.
ભણવાનું તો હવે આપડે, હું કર એ મઝાવાનું.
હે!
એ આઈ માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્.
મોટુંગ.
હા હ.
હે.
હમ.
એ એનું
હા, એ એમાંથી ફિટ જ કરવાનું. ક્યાં બોલે.
એ વા હ હે હું એ તબેલા માં હુંતી.
બખારમાં તબેલો ન હોય.
અરે ગાયો ના તબેલા માં હઉ અહે બા બકરા ને ચરાવા વારા હોય ને.
ખાલી ડબમ બકરા ક્યાંથી આઇવા.
અ ચરાવવાવાળા.
કાઈ ના તબેલામા બકરા ઉચાર આવે.
અરે ગયન તો બલાની વાહે નીકહું, નિઉં હું બેઠો.
ક્યાં વાંહે દીકરા.
ક્યારેય ગંદો બોઇલો હોય ને એનથી વાતેય ની કરા.
હા, હવે તોય ગઈ છે ન.
હા, હવે વઈ ગયા.
હવે ની આવે ને અવાજ.
ના, ના હજી બાકી એમાં પાચક બકલા જયા હજી વા
કે મગજમારી છે.
હેં!
હગાઈ મા આવું જાવોજ.
હા, ગાયો નુ તો આવશે જ.
એવું હે કે હા, કેટલી ગાયો
હમ્મ, ગાય ઉભા પચી ગયા એટલી.
કેટલા લીટર દૂધની ગાયો.
આવડે તબેલો ઓહે પાંચ વીઘા જમીનમાં.
કેટલી કેટલા લીટર દૂધ કાઢે.
દિવસો ના તો એમ કઈ નકી ન હોય રોજ- રોજ પણ જ કાઢીના.
તો બસ્સો લીટર નીકળી જાય. ના -ના.
પચી ગયેલો એક ગાય નુ કેટલા લીટર થાય.
એક નો નિકાત હોય છે. ખબર ની એ બાકી તો.
કેમ ખબર નથી. તબેલા વારો નઈ.
હમ્મ, કવું એક ગાયનું નીકરે એમ.
કેટલું.
પચી લીટર.
એઈયા પછી જ
પચી લીટર નહિ, પાંચ લીટર કાઢ્યા.
પાંચ લીટર કરાતે તો પચી બન એકસો પચી લે.
ચો પારે તો દસ લીટર કાળે એકી જો હાંભડ હરકુ. અહ અને પચી પચી ગાયનું બસો પચાસ લીટર નીકળે. કે કોઈક એવો છું, નહી કરે કોઈક દી વધારે એ લે આજે બસો લીટર નીકળો હો કોને કેટલું ગાઈઢ જોયું કે આપ્યું નથી.
એવું બધા દવા દયા કે કા ભળય્યું હ
હે?
બધી ગાય દોહ દે દાફણી હે?
બધી હું પણ વધ કામ વાળા રાખા છે ને દો હાજારમાં મહિને. ખાલી દોવા ની ગાય.
તો ખબર તો હોય કે નહી?
હે આવડતો જ નથી. ખાલી તબેલો ખોલી ને બેઠા
તે તો પૈસા, પૈસા ગણતા આવતો કે નથ આવતો?
હે?
હિસાબ કોની વાય હોય?
હિસાબ, હિસાબ મોટા ભાઈ પાહે મારી પાસે ન હોય.
મોટા ભઈ પાહે તો તું હું ગઈ?
હું યા યા પૈસા મને અડધ અડધા ભાઈ માં આલા.
એવું તો અત્યારે હું કામ કરવાનું?
મારે દેખ સે સાડ સંભાળ રાખવાનું ગાયોનું.
હા, એવું કરવાનું.
હા, નીરે ટાઈમે ટાઈમે નાખી દેવાનું.
હે ખોડ નથ થતી નીડર થઈ યે.
હે, ખાય તો બધું પણ, હું નીરજ ના. ખોયા હમજી ગયા.
એવું ગાય વિયાય કે ભેંસુ હૈ, ગાય હો કે ભેંસુ હે.
ભેંસો અલગ તબેલામાં, ગાય અલગ તબેલામાં. જ્યાં ગાયના તબેલામાં હઉ. તો પેલા પાંચ વાગે એટલે.
ઓહ હો તો તો મોટી પાર્ટી લાગે.
મોટી જ છેએ ના.
બાકીના ટેન્શન ના હોય તબેલ, બાકીના ત્રણ શેના તબેલા.
હે, બે બઈના ના હે ત્રણ ગાયના હે.
ત્રણ ગાય ના?
હમ્મ.
તો ટોટલ કેટલી ગાયો છે?
તે ટોટલ હૈ. પચાસ, હો ગાય હૈ. આમ તો પિંચોતેર હૈ હા. પિંચોતેર ગાય. ભેંસો પચા હે.
હમ્મ, તો બધા જે કેટલાગ આદત થઈ?
કઈ ઘર નું હોય તે હજાર લીટર થાતું હશે દિન નું.
હમ્મ, એક લીટરનો કેટલો ભાવ આલા?
હીત્તેર રૂપિયા. તો બધેથી કેટલા લીટર વેસુ?
તમને કહું તો દસ લાખ થઈ.
ટેક્સ બેક્સ ભરો કે
હા હા, તબેલામાં ટેક્સ હોય એમાં દહ લાખે બે લાખ
દસ લાખે બે લાખ સરકારને દેવાના હોય.
હમ્મ. એવું છે એમને?
હા.
તમે, પેલેથી એટલી ભેંસુ હતી કે, હમણાં લીધ્યુ?
ના ના, ધીરે ધીરે લીધી.
એવું, પેલા કેટલી હતી?
પેલા તો હાવ પાંચ જ હતી, પહિ ઇ પાંચમાંથી ધીરે ધીરે એટલી કયરી હે.
બાપ દાદા વખતનો ધંધો હે?
હા, બાપ દાદા વખતનો
હઅ, એટલે પાંચ ભેહુ હતી, પેલા બકરાય હસે ન તમાર પાહે!
ના બકરા નોતા.
ભેંહું ન ગાયુ ન એલે બકરા બકરા એવું કંઈ ન
એવું હે, હાંઢિયા, ઉંટ એવું કાઈ નઇ!
ના એવું કાઇ નઈ, ઘોડા હે ને, પાછા.
ઘોડા કેટલા થયા?
ઘોડા પાંચ છે.
કિ કી જાય્તના? કાઠિયાવાડી હૈ, વિદેશી હે, ક્યા?
એ, તય્ણ કાઠિયાવાડી હે ને, બે કચ્છી હે,
તૈણ કાઠિયાવાડી ન નામ આવડ?
એકનું નામ માણકી હે, એકનું નામ લકી હે અને
શું થયું? અવાજ આવતો તો બંધ થઈ ગ્યો, હાલો હાલો કેમ એલા બંધ ગયો? હાલો, તને આવે મારો? હાલો હે?